હા એ તમે જે તમે આજે વાત કરી કામ તમે થાંચી ગ્યો છો ને અમે થાકતા નથી પણ એવ ટાઈમ એવ સિચ્યુએશન એવી આવી જાય છે. જેથી આપણને એવું કામવાની મન થઈ જાય છે કે વા તો દવે નથી કરી એવું થઈ ગય હતું પછી જેના કારણે આપણને તમારો સમય સારો હોય ત્યારે મારો નથી હોતો માર સારું હોય તો તમારો નથી હોતો એવું બધું થતું હોય છે. જેથી અમે હાલ હવે બહાર નીકળી ગયા છીએ જે અ અંદરથી અને ત્યાં અમે તમને એક અલગ તા જઈએ છે એરિયા એવો ઇતિહાસ છે કે જે આપણને જે પે આપણે તજી બેઠો છે ત્યાં આપડે પેલા હર્ષિદમાં હતા આપડે કયા માથા ક છે ત્યાં આપડે બેઠા ને ત મેદાન ની અંદર આપડે જે માતા બેડ ત્યાં અ જઈએ અને એક જે પેલો કુવો અમે દેખવા દઈએ છીએ પૂતીઓ પવા અને હ આ શમાં હસરમાં બેઠ છે એમનો ઇતિહાસ પણ એવો છે કે જે અંદર લખેલો છે એ આપણને આખ જો વાંચે લઈએ ને તો હ ને સક્સેસફુલ થઈ જતા હોય છે જેથી અમને
હા
સોના ઉ મારતા હોય છે જ્યા આપને ખજાનો એવો મહત્વ હોય છે એવ બધું અલગ અલગ મહત્વ હોય છે. જેથી પણ આપ એવું પહેલી વાર તો એવું વાંચવાનો ઓપ્શન જ ન આવતો કે આવો શબ્દ કઈ રીતે આપણે વંચી જ ગઈ એના કારણે જે આપણને ઉત્પાદન થતું હોય છે જે આપને વાીએ તો આપણને ઉત્પાદન થાય. અને એટલા ઘડી આપણું તો શોષણ જ થતું હોય. શર એવું થાય કે ત તમામું વાચું કર તલ ભાઈ તલ ભાઈ તોમ એક મહ એક સમાન હતો રમલભાઈ મારો રોહનસ રોમલ બનીને આવતો ને રોહન શ રોમલ મા ઓમ શું ઓમ ડાટો બાટો બધા હોળ હોળ જોું થા થા આવઉતો હ કે રોંશ રોમ રોંશ રોમન એમ થતો થતો આવતો ને વળી એમ કે છે કે હમ હમ હવે હું થવાનું હતારા નથી હવે તમે બેરોજગાર છ બેરોજગાર થ બેઠા છ તમે બહુ ફોન બોન કરતા નથી. એમનેમ પડી રહેવું છે. પડ્યું પડ્યું
કે રોમન રસ ની અંદર એવો જમણ ઈતો હોય છે કે જેથી કરીને હું તમને એની શું વાત કરું. કે કૌશલ રેન્સ એવો કેવો મોણ હતો. કે સુપરપંચ અને પેટો ચાલતો પેટો એવું પીડાવતો એટલે કે હું તમન શું વાત કરું કે રોમન જેન્સ એક એ મોણ તમે તમે જુના પ્રમાણે તમે રોમન રેન્સ હતા. જેમ કે તમે એ ચણો છોકરાને પાળી દો તોય ડાયરેક ઉલડીને જવાનું કરો. એવું જવાનું કરો તો પાસે પેલા બચારો હવે શું કરે.
છોકરા શું કરે.
ભમણી ને જ પડે ને બચારો ભમણી પડે પછી જો ગીતા ને બોલાવા ગીત તા ને બોલાઈ પછ શર્માન ને તો ચ શર્માન બટી ચમ ઓમ કરો શો ને ચમ ઓમ નથી કરતા મારા શોક રા ને ચમ તમે મારો છો. એટલે કે મારે મું તમે શું કઉં જો ભૂલી ચૂકી આવા દો જતા રયા ન ઘરના જોડે ટાસ્ક તો આબરૂની માં બે વન થઈ જાહે. કે હા એટલે કે આપડે મોઢું આવડે એવાય નહીં ર ને જો આખા જગતમાં ફેલાય ગયું આખા જગતમાં ફેલાઈ ગયું તો આપડે કેના પાયા જાહ. તો તો તો આપણે એવું લીલુછમ વાતાવરણ થઈ જાય કે લીલમણ વાળું વાતાવરણ એવું હોય છે કે જેથી કરીને આપડે સારા ફોટા પાડી શકીએ. સારું બેગ્રાઉન્ડના અંદર એવા સારા મસ્ત મસ્ત ફોટા આવતા હોય છે. જેથી કરીને અંદર આપણે એવા ફોટા પાડીએ ત્યારે બિલકુલ સારી મજા આઈ જતી હોય છે. એવું વાતાવરણ એવા ત્યાંનું પ્રમોશન એવું મળી જતું હોય કે તમને હું શું વાત કરું. કે એમ શરણભાઈ પેથડીયા અને ધવલભાઈ પ્રજાપતિ બે જો ગિરનાર જાય. તો આખા સિંહણ. સિંહણ ખઈ ને પાસા આવે એવા સે. પણ એ ભૂલી ચૂકીએ જતા ર તો એ ફાટીને હાથમાં આવે ને એવી કોઈ જ એવી સિસ્ટમ મણી જાય. તો તો મું તને શું વાત કરું તો કે જેથ
ગિરનાર જવા વાળી વાત છે જે ગિરનાર માં આપે અલગ અલગ રીતે તે પ્રફોમસ આપ તા હોઈએ છીએ અને સારું એવું આપણને જે વાઘ જોવા મળતા હોય, સિંહ જોવા મળતા હોય છે. જે અલગ અલગ રીતે જે આપણને જે મળવા મળતા હોય છે. જેના કારણે આપણને જે આપ આપણે જે પસ તમે વાત કરી કે સિંહ બી આપણે ખાઈ જશું પણ આપણને જ સિંહ ખાઈ જશે આપણ આપે પૂરા થઈ જશું એમાં ને એમ એમને એમ આપણે હવે પૂરા થાશું કે કરી ન આપણને કોઈ કોઈ આપે ઘરના એ આવું લીલુછમ વાતાવરણ થઈ જાય. લીલુંછમ એવું વાતાવરણ થાય કે જેના કારણે તે અલગ અલગ પદ્ધતિ આપે દર્શાવી છીએ. દર્શાવ દર્શાવતો દર્શાવતો પણ શું અલગ અલગ અલગ આપણે પદ્ધતિ લીલુછમ આપણું વાતાવરણ થઈ ગયું. જેથી કરીને આપડે ગોદરબાવાની વાડી. ગોદર બાવાની વાડી એવી છે કે ઉદરબવાની એવી વાડી છે. કે તે લીલીછમ વાડી આવેલી છે. તેની અંદર ઘણા બધા એવા ઝાડ વાવેલા હોય. તે ઝાડ આવેલા હોય છે. એની અંદર એમાં અલગ અલગ પ્રકારની જે લેમડીઓ આવેલી પછી લીમડાઓ આવેલા છે ઢોલડા આવેલા છે. અલગ અલગ એવ વાવેલો છે જે ગોધરા ભાવો છે એક સાાંચ વાળા ભાવો હતા. એક એવા ભાવો હતા કે જે અહંયાથી જે સમાધિ રીતે અને બીજા દેશમાં નીકળ્યા હતા એવા એક ગોદડ ભાવ હતા. જે એમાં પડસાધારી ગુદરબાઓ થીમમડીમ પડી પછ તેથી કરીને જે ઘણા ઘણા લોકો એ હતા શોષણ કરવા યા શોષણ કરવા ડ્યા એટલે જેથી કરીને આપણે ગોદ ભાવને જે આપણે જે કરીને આપણે વરસાદ ના આવતો હોય તો આપણે ગોદ માવાની અંદર એ બે ત્રણ દડા નાખતા હોઈએ છીએ તો આપડ વરસાદ પણ આવતો હોઈએએ જેથી કરીને આપણ આપણું પણ જીવન ચાલતું હોય છે જે શોષણ થતું હોય છે એ અટકાવી લઈએએ અટકાતું હોય તો પણ એવું અટકાતું હોય છે કે તમે શું વાત કરો તમે એવા કંટાળેલા હતા કે ફોન કરવાનું જ નતો પણ મેં હરને એવો ફોન કર્યો પ હશે કે જે કરીને આપણને પૈસા એ લાાલ થ આવી શકે પણ જે પેન્ડિંગ આવતું જ નહી
હા હ મારે ત મને એવું કેવું છે કે જેથી કરીને તમારે હાલ કોઈ વાત કેવી નથી હું કહું જ છું કે તમારે ચ પણ હાલ કહેવાની આવે છે અમ ક એવા ગણાય છે પણ તમે ચમ સમજદાર નથી કે એક ગોધેડ બાો હોય વા હતા કે ગમના બાાવો મરે તો એયો ભંડારવામાં આવતા એટલે અ ભંડારો હોય એટલે પાછી બને એ ગોધડબાઓ ગોધડબાઓ બની ને પાછ આપને હાલે મસ્ત તો હારા આર્શીર્વાદ આલેે પછ તમન હારીિ નોકરી બળગાડી બ સારો તમને ધંધો કરાવે અને પૈસા વાળા પણ કરે આપણે એવા ગોદડબાઓ કહેવામાં આવે છે કે જાથી કરીને પેપળો ગામમાં ગોદડ બેઠા હતી ને એની અંદર ભૂલી ચુકી આપ આપડણે જોવું શિયાળા ની અંદર ફરી ઠંડી પડતી હોયને એવી ટાડી પડતી હોયને કર કરતી ઠંડી પડતી હોય ને જો આપડી ભૂલી ચૂકી જો વાડી કરવા જતા નેને તો આપડે મી મી આવેરો મી આવેરો એટલે પછી એવા ઠારે એવા ઠારે એવ ઘરની બહાર નીકળવાનું નમ ના કોકડો વળીને મો પહી જો એટલે હુંમ જોણાય કોબળો વેટીન એવા ગોદડન ગાડલન ફાડલન મોય એવા મોય પે તો વળી ન અમે ભંડારો પડી ને એવા થઈને બાર ને આગળ એટલે એવા બાર થઈને નાકળે કેું તને શું વાત કરું કેો હાથ કે જો આપડે ભૂલી ચુકી જો ઝડું ઓછું કરવું હોય ને તો આપડે પલળને પાસા આવે તો પલળ પાસે આવેને એવો વરસાદ આવતો હોય કે તર મુસ વાત કરું કે આમાં અલગ અલગ પરફોર્મન્સ જોવા મળે. એક વિૈજ્ઞાનિક એ એવા આપણને જોવા નથી મજા કે ઘનો આપ સોલ્યુશન કરી્યું હોય કે આપડે હડી સાસો વર્ષ જૂનો ઈતિહાસ કે જેમ કે નેહડા મોડેઠા પ્યા પડું એમ ત્રણે વર્ષ નો ઇતિહાસ આપ આપડા ગમમો જોવા મજો હશે એટલે કે એવો જોવા મજો હશે કે આપડેમ જેમ કે પેલા રાજાઓ મહારાજાઓ વણઝારા જતા ને કે હ હું તમે શું વાત કરું કે એમાં એવું હતું ને જેમાં તમે મને સાચી વાત કરી. કે તમે હાલચ્યા કણ છો ચેમ તમારો આવો અવાજ
હા એમાં એવું હતું કે જે મારો વારો આવ્યો પણ એવ એવો એટલો બધો ખોવાઈ ગયો કે એટલો બધો વ્યસ્ત થઈ કોઈ સ્ક્રીન બિસ્ક્રીન બંધ કરી નાખે એટલે મને કોઈ ખબર ના પડે અગે પણ મને એટલો એટલો એક સેકન્ડ નો પણ એટલો એક સેકન્ડ નો પણ જવા જ જતો નથી જેથી કરીને જે તમે વાત કરી કે જે જેથી કરીને આ બધી નવાઈ ને તો મને એવી વાત લાગી છે કે આ બોલતો કેમ જેથી જેનાથી ન એક શોષણ કરવામાં આવ આપણને એક આપણે ની માસીમાં એક કુવો આવેલો છે જેને કહેવાય ભૂત કૂવો કહેવાય છે. જે એની અંદર ખુબ બધા સાપ પડેલા હોય છે. શાપ એટલા બધા હોય છે કે જેના કારણે જેકે આપણને જે સાપ અંદર આપણેે જતા રહીએ છીએ ને તો આપણને સાપ ઓટોમેટિક આપને ખેંચી લેતા હોય છે. અંદર ખેંચી લેતા હોય છે જેથી કરીને આપણું તો એટલું બધું શોષણ થતું હોય છે. એ બધું શોષણ થતું છે. કરીને આપણે જીવ પણ બચાવવા મુશ્કેલ થઈ જતો હોય છે જેના કારણે જે અલગ અલગ જે આપણી આ ભૂમિ ઉપર એટલો બધા યુદ્ધ થયેલા છે ત્યાંથી ત્યાંના પુરાના ઇતિહાસ છે તેની અંદર આવો કાર સારો એ કુવો ગણાવવામાં આવતો જેથી કરીને ઓ છે એ તે અલગ અલગ અંદર તેનો ઇતિહાસ રચવામાં આવતો હતો અને જે ઇતિહાસ આપણે આપે જે પ્રાથમિક ની અંદર ભણતા તા ત્યા. ઇતિહાસ નું આપણને કહેવામાં આવતા હતા અને બધું અલગ અલગ રીતે પોષણની રીતે પ્તિ કરવામાં આવતી તીતી જેથી કરીને જે અલગ અલગ અભિમાન લોકલ આપે બેરોજગારીએ હા એટલે જ અયા એવું એવો હા એટલે તમે એ વાત કરી કે વાયરો પવન બધ એટલો બધો કા તો હોય છે કે જેથી કરીને આપણો અવાજ હોય છે અવાજ પણ તોણીને ફૂંકાઈને શોષાઈ જા તો હય શોષાઈ લેતો હોય છે એટલે એમાંથી એવું કરતું હોય છે કે એનો ઉપયોગ આપડે કરી શકીએ નથી જેથી કરીને લાભ પણ મળતા નથી અને જેથી કરીને જેથી
આ વાત વામાં આવે છે કે આપડે મુ તમને વાત કરતો હતો કે મગફળી એ અમારે તો એવી પાચી જીશે કે તમે નાખો દાડીઈ ની ઈદ આખો દાડી એમ આખો પાકવા એમ ને એમાં પાકવાળી ન મગ ફળે ને મગ ફળી એટલે હું તને શું વાત કરું કે એમાં એક એવી અસ પ્રદુષણ કરવામાં આવે છે કે અંદર આપણ શોષણ કરવામાં આવે છે જેમને આપણે આયુર્વેદિક દવા નાખીએ એમાં જંતુનાશક ની દવા નાખીએ એમાં અલગ અલગ ફોડની દવા નાખીએ વિકાસની દવા નાખીએ પછી કીડાઓને મારવાની ઈયળોને મારવાની આપડે દવા નાખતા હોઈએ છીએ. તો આપણેે બિલકુલ પાક સારો થતો હોઈએ છીએ જેને કરીને નીચેનો પાક છે એ બિલકુલ સારો બેસતો હોય છે વધુ પ્રમાણમાં ખુલતો હોય છે પણ આપણને વધુ પ્રમાણમાં આવકમાં પ્રાપ્ત કરે છે. એમાં આપણે ઘણી બધી દવાઓ મળતી હોય છે તેમાં લઈને આપણે જો નાખીએ ને તો બિલકુલ કચરા વગરનો પણ આપણ પાક જોવા મળતો હોય છે જેમ કે જેની અંદર કોઈ પણ ઘાસચારો ના ઉગે કોઈ પણ વધુ પ્રકાર નો જંતુ નાશક દવા નાખીએે ત્યારે વધુ પ્રકારનો કચરો ઉગતો હોઈએ જે એ પણ ના ઉગે
અને એનો ઉપરલું જે પશુપાલન નું બેકગ્રાઉન્ડ છે જેની અંદર ઘાસચારો છે એ બિલકુલ બીલકુલ સારું થઈ જાય એવો સારું થઈ જતું હોય છે કે જેથી કરીને આપણે ઘણા બધા પ્ર પ્ર પ્રમાણ પત્રો ગોઠવવામાં આવ્યા છે. કે જેથી કરીને મગફળીને ચાર ના નાખવાથી એ એમાં આટલો બધો ફાયદો થતો હોય છે કે જેથી કરીને કે હું તને શું વાત કરું કે એમાં એક એવું પરફોર્મન્સ જોવા મળે છે. કે અલગ અલગ રીતે આપડણે ઘાસચારો નાખીએ ત્યારે વધુ પ્રમાણમાં દૂધ કાઢતું હોય છે અને વધુ પ્રમાણમાં હ તમે ચ્યા આટલા દાડા મરી જયા તા હું તમને એટલું કહેવા માંગુ છું તમારે હાલ કોઈ બોલવું નથીને તો મને કહેવા આવ જેથી કરીને કુંવારા તદી ફુવારા પધ તેથી સર આપડે જો ખેતી કરીએ ને તો પણ એમાં સા